તમારો અવાજ નથી આવતો.
તમારો અવાજ આવે છે.
મારો આવે છે. તો તમારો કેમ નથી આવતો?
અમારો ચોક અંટવાય જાય.
તો એ બ્લુટુથ વ્લુટુથ કનેક્ટ કરેલું હોય તો કાઢી નાખોન. નહીં આવતો તમારો અવાજ નથી આવતો. હ શું તમે, હા હવે આવ્યો તમારો અવાજ.
હા તો વાત કરી.
હા, તો તમે એક આજે શું કરી રહ્યા હતા કામ?
આજે તો હું મારો થોડુંક પોગ્રામ પોગ્રામ્સ બનાવે છે અને ત્યારબાદ હું ત્યારે જમીને વોકિંગ પર નીકળો છું જેથી પાચન ક્રિયા સારી રહે.
એવું એમ. તો આજે મારે છે ને કંઈક અલગ ટેકનોલોજી વિષય પર વાત કરવી તી. જેમાં આપણે જે ભારત નું શિક શક્ષણ વિશે વાત કરવી તી કારણ કે દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષણનું ઘણું મહત્વ છ છે. દરેક વ્યક્તિ શિક્ષણ નું સ્થાન જ ખુબ જ મહત્વનું જોવા મળે, તમે કદાચ જોયું હોય તો લોકો એવું માને છે કે શિક્ષણ માત્ર માત્ર શાળા જોઈ જોઈને પસંદ નથી, પરીક્ષા પરંતુ મને એવું એવું લાગે છે કે જો શિક્ષ તેનો અર્થ તેનાથી ઘણો મોટ ટો અને શિક્ષણ માણસને જીવન જીવવાની સમજ આપે છે. સારા કામ સારા વિચારો, સારી રીતે બધું પછી તેની શિસ્ત એ બધું શિક્ષણ શીખવે છે. શિક્ષણ માત્ર ચોપડી નું જ્ઞાન નથી. તે પોતાના પગ ઉપર ઊભા કઈ રહેવું તે શક્તિ પણ આપે છે. વાત સાચી કે ખોટી?
તમારી વાત એકદમ રાઈટ છે. શિક્ષણ વાળી સંસ્કારો સિંચાઈ કરે છે. શિક્ષણથી આપણે આગળ પણ વધી શકીએ છીએ, કેટલું શિક્ષણ આટલા આપણામાં છે, તેથી આપણે આગળ વધી શકીએ છીએ. અને આપડા લાઈફમાં આપણે આપણા કરિયરમાં આપણે સારું પરફોમન્સ કરી શકીએ છીએ.
હા, હા. મારો અવાજ આવે છે?
હા આવી તો તમારો અવાજ.
હા તો આપણે તમે જે વાત કરી કે કરિયર ઉપર પણ પરફોર્મન્સ કરી શકીએ છીએ તો જે ભારતની શિક્ષણ ની પરંપરા જે ખૂબ જ જુની છે તો જે પ્રાચીન સમયમાં જે ગુરુકુલ પદ્ધતિ વાપરતા હતા લોકો, જ્યાં વિદ્યાર્થીઓ મા ત્ર પુસ્તક જ નહીં પરંતુ જીવનના મૂલ્યો પણ શીખતા હતા. ગુરુ અને શિષ્ય વચ્ચે ખુબ જ સારો સંબંધ પણ હતો. જ્યારે સમય જતા-જતા શિક્ષણમાં ઘણા બદલા આવ્યા. આજે આજના સમયમાં તમે જોશો તો સ્માર્ટ ક્લાસરૂમ થઈ ગયા છે ડિજિટલ જમાનામાંથી ભણાવવામાં આવે છે. ટેકનોલોજી નો ઉપયોગ કરીને લોકોને, સ્ટુડન્ટોને વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે. જે
એકદમ સાચી વાત છે. તમારી એકદમ સાચી વાત છે. પહેલાના જેટલું શિક્ષણ જેટલું ઉપકાર માનવામાં આવતો હતો, જેટલું તેમનું સન્માન કરવામાં આવતું તું, તેટલું આજના સમયમાં નથી કરવામાં આવતું. વળી સામે જવાબ આપવામાં આવે છે. એટલે કે એટલે આપણામાં ક્યાંક ખોટ બેસી ગઈ છે, આપણામાં સંસ્કારમાં થોડી સિંચાઈ કરવાની પદ્ધતિ અલગ થઈ ગઈ છે, અથવા તો સંસ્કાર આપવામાં નથી આવતા. અત્યારે બાળકો શિક્ષકને સામે થઈ જાય છે જે તદ્દન ખોટું છે અને આવું ના થું જોઈએ શિક્ષક એ ભગવાન નું રૂપ કહેવાય છે આ તો ભગવાન જ કહેવાય છે શિક્ષકને હંમેશા આવકારવા જોઈએ અને તેમને માન આપવું જોઈએ.
જે તમારી વા કરી શિક્ષક એ ભગવાન નું રૂપ જે શિક્ષ શિક્ષકને સતમયમાં માસ્ટર તરીકે ઓળખવામાં આવતા કારણ કે માસ્ટર એટલે માના સ્તર પર જઈને જે શિક્ષણ આપ અને માસ્ટર કહેવાતું અને અત્યારના સમયમાં તેને શિક્ષક કહેવાય આવે શિક્ષક ન મતલબ જ શિક્ષક એ શિક્ષિત કરનારું વ્યક્તિ જે હાલમાં તમે જોશો કે લોકો જે શિક્ષક સામે થ જાય છે શિક્ષને કઈ ખોટું કરી નાખે છેને કઈ બોલી છે આજના વિદ્યાર્થી એવા છે જેમાં ખોટ કોની છે માં બાપની છે કારણ કે તે ના મા બાપને એમના મા બાપ સારી રીતે ભરણ પોષણ પાલન ના કરે તેમના સંસ્કાર ના આપે તેવું થવાનું જ અને વિદ્યાર્થી પણ છે પોતાની શને અનુકૂલાકામ કરવું જોઈએ તમારે શું કેવું
એકદમ સાચી વાત છે આ તો રહી શિક્ષણ ની વાત અને પહેલાના જે જમાનામાં જે ગુરુકુળો ચાલતા હતા જ્યારે અત્યારે હાઈસ્કૂલ જેવા અને હાઈ પ્રોફાઈલ સ્કૂલ ચાલે છે જેમાં પહેલાના સમયે જેવું એકદમ શિક્ષણ આપવામાં આવતું નથી પહેલાનું શિક્ષણ આપણા જીવન જરૂરિયાત સુધી કઈ રીતે જીવન જીવું કેવી રીતે જીવવું કોને માન આપવું અને કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવું તેનો અને આપણી રુચિ શેમાં છે તેનું શિક્ષક આપવામાં આવતું હતું અલગ અલગ માણસોને અલગ અલગ કુતઓ છેે જેમાં જે માણસનું રુચિ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું પરંતુ અત્યારના સમયમાં બિલકુલ ઊંધું છે એક માણસ એક જે શિક્ષક લેવા માંગે છે તે જ શિક્ષક લઈ શકતો નથી અને પોતાના જીવનમાં આગળ વધી શકતો નથી કારણ કે હાલના જમાનામાં શિક્ષણ વધી ગયું છે અને તેની ફીસ પણ ઊંચી થઈ ગઈ છે
હા વાત સાચી તમારી જેવી રીતે તમે શીખ શિક્ જે ફી અને તેનાસવાની રીત અને જે સ્ટ્રક્ચર ની વાત કરી તે ખુબ જ સારી કારણ કે જે રીતે આજના સમયમાં જે શિક્ષણની કિંમત વધી રહી છે તેના પ્રમાણે શિક્ષણ મળતું નથી લોકો ખાલી શિક્ષણને એક ચોપડી નું જ્ઞાન તરીકે સમજે છે પણ એવું નથી શિક્ષણ એ આપણા જીવનમાં ઘણું ઘારું કામમાં આવે છે તમે નોકરી કરવા જાઓ તો તમને ત્યાં પ કી જ્ઞાન ના કામ આવે પણ જે તમે શીખ્યા છો તમે જે તમારા મનમાં ઉતાર્યું છે તે કામ આવે જેમ કે તમે શિક્ષણ અને જ્ઞાન ગણ ાન ત જે જેટલુંો એટલું વધશે અરે જે તમે રેલું છે તે માત્ર ખરે એક જ વખત કામ આવશે તે બીજે ક્યાય કામ ના આવે એટલે જે શિક્ષણ છે તેું એા નોકરી મેળવવાનું નથી ુ માણસ સમાજ પ્રતે જવાબદાર બને છે સારી કામ કરી શકે છે તેની પાસે માહિતી છે કે આ વસ્તુ ખોટી છે કે સારી છે એના વિશે તે સમજી શકે છે એ તે દરેક રીતે જવાબદાર બની શકે બીજા લોકો ન આધાર કરતા તેની શિસ્ુ ન ગુણ સારી રીતે વિકસાય છે તેનું આ શિક્ષણ જ છે શું કેવું તમારું
એકદમ સાચી વાત છે. પહેલાના શિક્ષણને જેટલું માનવામાં આવતું તું અને જેટલું ફોકસ તરીકે ભણવામાં આવતું તું જેટલું શું મારો અવાજ આવી રહ્યો છે?
હા આવી ગયા છે. તમે વાત સાલુ કરો.
જેટલું માનવામાં આવતું તું જેટલું તેને ફોકસથી ભણવામાં આવતું તેટલું આજના સમયમાં કોઈ વિદ્યાર્થી લગભગ સુધી કોઈ જ કરી શકતું છે. કારણ કે અત્યારે ભણવાના જેનું ફોકસ કરતાં એના ડિસ્ટ્રેસન વધી ગયા છે. એટલે કે તે ફોકસ કરી શક તો નથી ભણવા પર અને હાલના જમાનામાં અલગ અલગ એવા મોબાઈલ જેવા યંત્રો છે. તેનાથી તે બિલકુલ પરમ
આ વાત સાચી કરી તમે ભાઈ. અવાજ આવે છે ને મારો?
હા
હહ તો જે તમે વાત કરી કે ઘણા લોકો મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે. તો આજના શિક્ષણ અને પહેલના જે ગુરુકુળ હતા શિક્ષણ ઘણો રાજદાણાનો ફરક છે. તમે કશું તમે મને માહિતી આપી શકો છો કે જે ગુરુકુલના શિક્ષણ અને પહેલના શિક્ષણને એમાંથી કયું શિક્ષણ સારું હતું આજનું શિક્ષણ કે પૌરાણિક શિક્ષણ?
મારા કહેવા મુજબ તો પૌરાણિક શિક્ષણને જ સારું કેવાય. કારણ કે ત્યાં આપણે રુચિ પ્રમાણે અને જીવન જીવવાનું રીત શીખવામાં આવતી તી. તેના અપવર્કમાં એટલે કે તેના વિરુદ્ધમાં અત્યારે જે હાઈ પ્રોફાઈલ સ્કૂલ અને હાઈ પિંગસ જે ફીસ હોય છે તેના કારણે એક તો વાલીઓ ફી ભરી શકતા નથી અથવા તો બધા વાલી ફી ભરી શકે તે તેવા સધર હોતા નથ નથી. અને પહેલાના સમયમાં આટલું બધું ફીસ હોતે નથી. એટલે તે ફાયદામંદ હતું અને એકદમ ફ્રીજ જેવું જ હતું.
હા વાતે સાચી કરી જે પેલાના સમયમાં શિક્ષણ ખૂબ જ ફ્રી અને વિના મૂલ્યે હતું જેના કારણે જેના કારણે સારી રીતથી વિના મૂલ્યે ભણી શકતા તા. વે સારું શિક્ષણ પણ મળતું હતું અને અત્યારના સમયમાં ફિશ પ્રમાણે તમે જોયું હશે કે લોકોને ફીસ આપવી જ ખૂબ કાઠી પડી જાય છે. તમે કદાચ નામ સાંભળ્યું હોય તો હાલ જે એક શિક્ષક છે જે તેમને ઘણા વિદ્યાર્થીઓ જે શિક્ષણ નથી મેળવી શકતા ફીઝ ના કારન તેમને માટે ઘણા પ્રયત્નો કદાચ અ તેમને ઘણું શિક્ષણ ફ્રીમાં આપ્યું છે તેમને હોસ્પિટલ પણ બનાવ્યા છે ને ઘણા બધાં કર્યા છે એક વિદ્યાર્થીઓ માટે તે વા વાત સાચી કે ખોટી કંઈક સારું કેવાય કે ઈ ખોટું?
સારું કેવાય મારા મતે તો શું કીધું તમે મેં કોઈ ધ્યાન ની આપ્યું મેં તમારી વાતને આજે વિદ્યાર્થીઓ પર અભ્યાસ નું પણ એટલું દબાણ વધી ગયું છે. સારી કોલેજમાં પ્રવેશ મેળવવો અને પરીક્ષામાં ગુણ લાવા પરીક્ષા માટે તૈયારી કરી. આ બધી બાબતોનું કારણ એ વિદ્યાર્થીઓ પર તણાવ પણ રહે છે. પરંતુ મને એવું લાગે છે કે ગુણ મહત્વના નથી. છે. પણ પણ એતા પણ નથી જીવનમાં સફળતા માત્ર ગુણ પર આધાર પણ નથી. એટલે મહેનતને આત્મવિશ્વાસ જરૂરી છે તમે શું કેશો?
હા વાત સાત છે તમારી મનતને આત્મવિશ્વાસ ખબ જરીક્તિ આળ હોય. તો તો તેને ખુબ જ મહેનત કરવી પડે અને તેને શિક્ષણ એટલે કે શિક્ષણ એટલે ખા જાન જ્ઞાન ની જરૂર હોવી જોઈએ જો વ્યક્તિ પાસે જ્ છે પો જીવનમાં કદી પાછળ નહી પડે તેને કઈ નુકસાન નહી થ કે કદી નિષ્ફળ નહીં બને જો નિષ્ફળતા ન એક જ કારણ છે કે નિરાશા હતાશા મનથી હ જવું પરંતુ જયારે શિક્ષ તાકાત છે તેના કારણે એક વ્યક્તિ સારી રીતે પોતાના જ્ઞાન દ્વારા પોતાની તાકાત દ્વારા પોતાના શિક્ષણને આગળ લઈ શકે. અને પોતાની જે લક્ષ્ય છે તે સફળતાને સાંધી શકે છે સાચીને
રાઈટ વાત છે.
હા તો જે આજના વિદ્યાર્થીઓ હા વાત
આગળ હું એ જમ આગળ હું એ જણાયીસ કે શિક્ષકની ભૂમિકા વિશે પણ આપણે વાત કરવી જોઈએ. સારા શિક્ષણ માત્ર પુસ્તક નો પાઠ નથી. પણાવતા પરંતુ વિદ્યાર્થીને પ્રેરણા પણ આપે છે. ઘણા લોકો પોતાના જીવનમાં સફળ થયા પછી પણ શિક્ષકોને યાદ કરે છે. કારણ કે સાચો શી શિક્ષક માત્ર જ્ઞાન જ નહીં પરંતુ જીવનના મુૂદે પણ શીખવે છે. પરિવાર ની જવાબદારી પણ મહત્વની છે. જો માતા પિતા બાળકોને પ્રોત્સાહન આપે તેમને મુશ્કેલી સમજે અને ભણવા માટે યોગ્ય વાતાવરણ આપે તો બાળક વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે. શિક્ષણ માત્ર શાળાની જવાબદારી નથી, પરંતુ પરિવાર અને સમાજની પણ જવાબદારી છે.
હા જે આજના સમયમાં જે ડિગ્રી શિક્ષણ માત્ર ડિગ્રી પૂરતું મળ ગયું છે. ખૂબ જ ખોટું છે. કારણ કે શિક્ષણ એક ડિગ્રી પૂરતું નથી, પરંતુ આપણા જ્ઞાન પૂરતું હોવું જોઈએ. કારણ કે શિક્ષણ કે આપણે ઘણું જ્ઞાન મેળવી છીએ. એક ન્યાય બીજાને આપીને આપણે વધુ અને વધુ પ્રમાણમાં મેળવી ભવિષ્ય શ આપણે જે વાત કરી કે જે શીખવાની તૈયારી છે એટલે કે અભ્યાસ સાથે નવી કુશળતા વિકશા વી જોઈએ. નવી સ્કીલ નવી કળા વિકસવી જોઈએ. જેના કારણે આપણે ભવિષ્યમાં
કશું વ્યવસાય વિશે કશું પ્રોબ્લેમ ના આવે અને આપણે કશું ભવિષ્ય વિશે વિચારવું ના પડે. તેના માટે તો હું એટલું જ કહીશ કે એટલે શિક્ષણ સતત બદલાતું રહે છે. પણ વધુ રહ્યું છે પણ તેને વિદ્યાર્થી સાથે આગળ વધે તો તેઓ માત્ર પોતાની જ નહી પરંતુ સમગ્ર દેશ પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. અને શિક્ષણ સાચું મૂલ્ય ત્યારે જ